અવ હલો. અવાજ આવે છે તમને? હન નમસ્ સારું, તો આજે છે ને આપડે ભારતમાં જે મીઠાઈઓ છે ને એ વિષય પર વાત કરીશું.
હમ્મ..... આ ખુબ જ રસપ્રદ વિષય છે તમારો, એ ભારતમાં મિ મિઠાઈઓ દેશ માં પણ કઈ શકાય, જ્યારે દેશ પણ કઈ શકાય. સાચી વાત છે, આપડા દેશમાં લગભગ દરેક રાજ્યની પોતાની અલગ મીઠાઈ છે. દરેક મીઠાઈનો સ્વાદ, રંગ અને બનાવટની રીતય અલગ હોય છે.
હમ, ભારતમાં તો કોઈ પણ શુભકામ હોય ને તો મીઠાઈ વગર તો આમ પૂરું થ અતુ જ નઈ કે લગ્ન હોય કે, જન્મ દિવસ હોય કે, તહેવાર હોય મીઠાઈનું તમ એક ખાસ સ્થાન છે અહીંયા
હમ, મહેમાન આવે ત્યારે પણ ઘણી જગ્યાએ મીઠાઈઓ પીરસવામ પરંપરા છે. મીઠાઈ ખુશી વહેચવાનું એક સુંદર સાધન છે. ના, ભારતમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ ખુબ લોકપ્રિય છે. જેમ કે, પેડા, બરફી. રસગુલ્લા અને રસમલાઈ.
હઅ અ, કેટલાક લોકા તો છે ને લાડુ ખુબ પસંદ કરે કે, લાડુ પણ ઘણા પ્ર કારના બને ને જાણે કે આપડે જોઈએ તો બેસનના લાડુ હોય કે બુંદીના હોય કે મોતી ચૂરના લાડુ હોય ખુબ જ જાણીતા છે કે, દરેક પ્રકારના લાડુ છે ને એનો અલગ જ સ્વાદ હોય છે.
હમ, જલેબી પણ ભ્રાતની પ્રસિદ્ધ મીઠાઈ છે. ગરમાં-ગરમ જલેબી ઘણા લોકોને ગમે છે. કેટલાક વિસ્તારોમાં જલેબી સાથે દૂધ પણ પીવામાં આવે છે, તો ક્યારેક જલેબી સાથે ફાફડા પણ ખવાય.
હમઅ અને ગુલાબ-જાંબુ પણ ખુબ જાણીતી મીઠાઈ છે, આપડા ભારતની તો તે નરમ હોય અને ચાસણીમાં ડૂબેલું હોય તો એવું અને રસગુલ્લા પણ એના જેવું કે ખુબ જ લોકપ્રિય છે કે, તે દૂધ માંથી બને છે અને રસથી ભરેલા હોય છે.
હમ્મ રસમલાઈ પણ દૂધની બના બનતી સ્વાદિષ્ટ મિઠાઈ છે. તેમાં દૂધ, કેસર, સૂકામેવાનો ઉપયોગ થાય છે બર્ફીની પણ ઘણા. પ્રકાર હોય છે, તાજુ કાજુ બરફી, કોપરા બરફી અન દૂધની બરફી ખૂબ જાણીતી છે. પેડા પણ અનેક શહેરોમાં પ્રસિદ્ધ હોય છે. અલગ-અલગ જગ્યાએ પેડાનો સ્વાદ થોડા અલગ હોય છે.
હમ્મ અને શીરો પણ ઘણા ઘરોમાં બનાવવામાં આવે ને કે તેમાં ઘી રવો અને. ખાંડનો ઉપયોગ થાય છે. અને ખીર પણ એક આમ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે કે, ખીર છે ને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે એવું.
હમ અને અમુક વાર તો સેવઈ અને ખીર પણ, ઘણા લોકો બનાવે છે. કે તેમાં સુકું મેવો ઉમેરવાથી તેને સ્વાદ વધે છે. ગાજરનો હલવો શિયાળામાં ખૂબ બનાવવામાં આવે છે તે દૂધ ઘી અને ગાજરમાંથી બની શકે છે અને મૂગ દાળનો હલ્વો પણ ખૂબ પ્રસિદ્ધ છે. તેને બનાવામાં થોડા વધુ સમય લાગે છે. એ ભારતમાં તહેવારોને મી મીઠાગાળ સંબંધ હોય છે, દિવાળીમાં અનેક પ્રકારની મીઠ મીઠાઈઓ બનાવવામાં આવે છે હોળી પર મીઠાઈઓ તૈયાર થાય છે રક્ષાબંધન પર પણ મીઠાઈઓ વહેચવામાં આવે છે.
હા એવું જ તો જન્માષ્ટમી પર પણ આમ ઘણા ઘરોમાં મીઠાઈ બનાવે, પછી નવરાત્રીમાં પણ મીઠાઈ થી ઉજવણી કરે અને લગ્ન પ્રસંગ હોય કે પ્રકારની મીઠાઈ, બધામાં મીઠાઈ તો માં આવે જ છે.
હમ મહેમાનો માટે ખાસ મીઠાઈઓ તૈયાર કરવામાં આવે આ બધું તહેવારોમાં ગામ બને શની મીઠાઈ થોડીક ફરક જોવા મળે અલગ અલગ એમ કેટલીક મીઠાઈઓમાં પરંપરાગત રીતે જ બનાવવામાં આવે છે. કેટલીક મીઠાઈઓ દુકાનમાંથી લાવવામાં આવે છે.
હા, આજકાલ તો કેવું કે નવી નવી મીઠાઈઓ પણ આમ જોવા મળે છે ને છતાં પરંપરાગત મીઠાઈઓ ન એક મહત્વ આજે પણ આમ યથાવત છે જ
હમ નાના બાળકોને પણ મીઠાઈ ખુબ ગમે મોટા લોકો પણ ખાસ પ્રસંગે મીઠાઈ ખાવાનું પસંદ કરે મીઠાઈ ખાવામાં સફાઈ ન ખુબ મહત્વ છે. સારી ગુણવત્તા ની વસ્તુ ઉપયોગ કરવો જોઈએ. તાજી મીઠી મીઠાઈઓ નો સ્વાદ વધુ સારો હોય છે.
હા, અને ઘણા લોકો તો છે ને ઘરે નવી નવી મીઠાઈ બનાવવાનું પણ શીખે કે કેટલાક ઘરોમાં છે ને લોકો પરિવાર સાથે મળીને મીઠાઈ બનાવે અને આ રીતે છે ને પરિવાર ના સભ્યો સાથે આમ સમય પણ પસાર થાય અને મીઠાઈ આમ એક કેવું કે એકલો ખોરાક નહી પણ આમ ખુશી નો પ્રતિક પણ બની જાય.
હમ દરેક પ્રગદશની મીઠાઈ તેની સંસ્કૃતિ વિશે પણ જણાવે છે. અસલમાં તથા જુદા જુદા સ્વાદ ભારતની વિવિધતા ન દર્શાવે છે. પ્રવાસ દરમિયાન લોકો ત્યાંથી પ્રસિદ્ધ મીઠાઈ નો સ્વાદ લે છે.
હ હા, હ અને આ રીતે તો આપણે નવી જગ્યાની ઓળખ પણ મળે ને કે કેટલીક મીઠા ભાઈઓ કેવું કે ઘણી જૂની પરંપરા થી ચાલતી આવે છે અને નવી પેઢીમાં પણ આ પરંપરાઓ આગળ વધારી રહી છે, કે મીઠાઈ બનાવવાની કળા પણ એક મહત્વની કળા છે, તેમાં છે ને ધીરજ અને કાળજી બંને જરૂરી છે કે મીઠાઈઓમાં રંગ અને સુગંધ પણ મહત્વ ધરાવે છે.
બરોબર છે, આ વિષય ની દરેક પ્રસંગમાં મીઠાઈ હંમેશા ખાસ રહે છે. આ વિષયમાં એટલું સમજાય છે કે મીઠાઈ ભારતની જીવનની મહત્વનો ભાગ છે.
હા અને કેવું કે ઘણા વિદેશી લોકો પણ છે ને ભારતીય મીઠાઈઓ ન સ્વાદ પસંદ કરે કે સમય બદલાય પરંતુ મીઠાઈઓ ન મહત્વ તો ઓછી થાય જ નહી હ
હમ. ચાલલો હવે ભારતની બીજી કેટલીક પ્રસિદ્ધ મીઠાઈઓ વિશે વાત કરીએ. તો ભારતમાં દરેક પ્રદેશ પોતાના ખાસ મીઠાઈઓ ઓળખાય કેટલીક મીઠાઈ એક જ રાજ્યમાં જ વધુ બનાવવામાં આવે છે, પરંતુ આજે તે દેશના ઘણા ભાગોમાં સરળતાથી મળી જાય છે. મીઠાઈઓ બનાવવામાં દૂધ નો ઉપયોગ ખુબ વધારે થાય છે
હા હ આપડે કેવું કે દૂધમાંથી ઘણી અલગ અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે ને કેવું ખાંડ ઉપરાંત ગોડ નો પણ ઉપયોગ કરવામાં આવે છે
હમ ગોળથી બનેલી મીઠાઈ નો સ્વાદ થોડો અલગ હોય છે એમાં કેટલાક લોકો ખાંડ કરતા ગોળવાળી મીઠાઈ બધુ બનાવે છે ગોળનો ઉપયોગ જૂના સમયથી થતો આવ્યો છે એ પણ ઘણી મીઠાઈઓમાં જરૂરી વસ્તુ છે
હા ઘી મીઠાઈ ન કેવું કે સારી સુગંધ અનેને સ્વાદ આપે સુકા મેવાનો ઉપયોગ પણ આમ ઘણી જગ્યાઓ એ થાય જ છે કે કાજુ બદામ પિસ્તા અને કિસમિસ પણ ઘણી મીઠાઈઓમાં ઉમેરવામાં આવે છે.
હમ કેટલીક મીઠાઈઓ પણ ચાંદીનું પાતળું વરખ પણ લગાવવામાં આવે છે તે મીઠાઈને વધુ સુંદર દેખાવો આપે છે. પણ લોકો ઘરે જ મીઠાઈ નું બનાવવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો તૈયાર મીઠાઈ ખરીદે છે.
હા. અને કેવું કે આજકાલ તો નાની અને મોટી બંને પ્રકારની મીઠાઈ ને જ. ને દુકાનોમાં જોવા મળે જ છે કે તહેવારો પહેલા આ દુકાનોમાં ખુબ ભીડ જોવા મળે. કે દિવાળી ના દિવસોમાં છે ને મીઠાઈ ની માંગ સૌથી વધુ. વધુ રહી છે એમ એવું છે.
ઘણા લોકો ભેટ તરીકે પણ મીઠાઈ આપે છે. એ સુંદર ડબ્બામાં મીઠાઈ ભરીને આપવામાં આવે છે. એ લોકો આ એક સારી પરંપરાગત માનવામાં આવે છે. આજે ઓછી ખાંડ વાળા મીઠાઈ પણ બનાવવામાં આવે છે.
હા અને કેટલાક લોકો કેવું ખાંડ વગરની મીઠાઈ પણ પસંદ કરે છે. અને ફળનો ઉપયોગ પણ. કરીને આમ મીઠાઈને તૈયાર કરવામાં આવે જાણે કેરી સફરજન અને કેળા નો પણ ઉપયોગ થાય થ એટલે કોપરામાંથી બનતી મીઠાઈ પણ છે ને ખુબ જાણીતી છે કે કોપરા ના લાડુ, કોપરાની બરફી ઘણા લોકોને આમ ગમે છે અને તલમાંથી બનતી મીઠાઈ પણ લોકપ્રિય છે કે ખાસ કરીને શિયાળામાં તલ ની મીઠાઈ વધુ બનાવવામાં આવે
હમ મગફળી અને ગોળની ચીકી તો મીઠાઈમાં એક પ્રકાર છે હ તે સરળ હો શું છતાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ચોખામાંથી પણ ઘણી મીઠાઇ તૈયાર થાય છે ખીર અને અન્ય વાનગીઓ તેનું ઉદાહરણ છે. છે
હમ અને રવામાંથી પણ બધું બને જ છે ને.
હમ કેટલા લોકો એમાં કેડનું. કેળું અથવા અનાનસ પણ ઉમેરે છે આજે નવી વાત. મીઠાઈ બનાવવાનો પ્રયોગ પણ થાય છે.
હમ છતાં પરંપરાગત સ્વાદ આજે પણ લોકોમાં આમ લોકપ્રિય છે કે મીઠાઈ. બનાવતા સમયે માપનું ધ્યાન રાખવું જરૂરી છે કે વધુ ખાંડ કે ઓછું ઘી સ્વાદ. બદલી શકે છે એટલે મીઠાઈ છે ને ધીમા તાપે બનાવવામાં સારી બને કે ઉતાવળ. કરવાથી છે ને ઘણી વાર કેવું થાય કે યોગ્ય પરિમાણ મળતું નથી એવું.
હમ દરેક મીઠાઈ નો પોતાનો અલગ રીત હોય છે અસલમાં કે ભાઈ દરેક. વાનગી પણ સમય પણ અલગ અલગ હોય છે ઘણી મીઠાઈ ઠંડી. કરીને ખવાય છે જ્યારે ઘણી મીઠાઈ ગરમ પીરસવામાં આવે છે.
હા મીઠાઈ કેવું કે પીરસવાની રીત મહત્વની છે સુંદર આમ વાસણમાં. દસ વાજે છે ને તેની સુંદરતા વધે અને ભારતીય મીઠાઈઓમાં છે ને રંગોની પણ વિવિ તા જોવા મળે કે સફેદ છે પીળી છે નારંગી છે ભૂરા રંગની એમ ઘણી મીઠાઈઓ આપણને જોવા મળે છે
હમ કેટલીક મીઠાઈ લાંબા સમય સુધી સાચવી શકાય છે સારો કે રાત જ્યારે કેટલાક મીઠાઈ તાજી જ ખાવી વધુ સારી લાગે છે આમાં મીઠાઈ બનાવવામાં પરંપરા પેઢી થી પેઢીઓ ચાલતી હોય છે પરંપરા આ પરંપરા ભારતની સંસ્કૃતિએ વધુ સમૃદ્ધ બનાવે છે
હા હ ભારતની મીઠાઈઓમાં તો વિવિધતા અને સ્વાદ બંને જોવા મળે કે દરેક મીઠ ઠાઈ થાય છે અને પોતાની એક અલગ ઓળખ ધરાવે છે કે દેશના દરેક આમ આમ ખૂણામાં કોઈને પણ કોઈ ખાસ મીઠાઈ જોવા મળે જ છે કે આજ ભારત ની એક વિશેષતા છે મી ઠાઈ રોકા વચ્ચે છે ને ખુશી અને સ્નેહનું પ્રતિક માનવામાં આવે છે કે તેથી દરે શુપ્રસંગ છે ને મીઠાઈ ન આમ સ્થાન સૌથી આમ આગળ જ રહે છે કે ભા રતની મીઠાઈઓ ન છે ને ઈતિહાસ પણ આમ ઘણો રસપ્રદ કે સમય બદલાયો પણ મીઠાઈઓ ને મહત્વ તો આજે પણ એટલું જ રે એટલે ભારતની મીઠાઈ નું તમે જોવા જાવ કે વાત કરો ને તો એટલી બધી વાતો નીકળે ને એટલી ઓછી છે પણ મને તમારા જોડે વાત કરવાનો ખુબ જ આનંદ આવ્યો આ વિષય પર
હમ
ચોક્કસ થી આના પર ફરી વાત કરીશું
ઓકે ચોક્કસ ચોક્કસ વાત કરીશું તમારો ખુબ ખુબ આભા હા